રાધે રાધે
બસ હું મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું.
શું કરી રહ્યા છો?
બસ આ જમવાનું ખવડાવું છું છોકરાઓને
હા, હા, હ ટાઈમથી આપણને એમને જમવાનું આપવાનું એ પણ આપણી એક ડ્યુટી છે જ
હા બરોબર વાત કરી આપણી તો બધીય ડ્યુટી જ છે.
હા સાચું કહો છો, તમે અને જો ને અ ભો આપણેે ભોજન અ નિરાતે બધા મળીને એક સાથે બેસીને જમીએ જમીએ તો કે એટલું સારું લાગે છે ઘરમાં અને હમમ બવ વધારે આપણને બે રોટલી વધારે ભાવે છે જયારે આપણેે બધા હળી મળીને એક એક સાથે એક ટેબલ પર બેસ ને જમીએ છે ત્યારે
હાં સાચું કીધું તમે આ વાત, એકલા જમવામાં એ મજા નથી જે ફેમિલી જોડે બેસીને જમવામાં છે.
બિલકુલ, ભલે આપણે આખો દિવસ કોઈ પણ કામમાં વ્યસ્ત હોઈએ, કંઈ પણ ઘર ઘરની કોઈ પણ અ જિમીત દારી નિભાવતા હોઈએ, અ બ ભલે આપણા જે ઘરના છે હસબેન્ડ છે, કે અ બધા હમ્મ છોકરાઓ છે કે વડીલો છે, એ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે. કોક બહાર જાય છે, કોઈ કારોબાર કરે છે, કોઈ દુકાનમાં જાય છે કે કોઈ ઓફ ફિસે જાય છે અને આપણે પણ ગૃહિણીઓ છે, તો આપણેે પણ કેટલા બધા કામોની જિમ્મેદારી હોય છે. તો પણ એનાથી જયારે આપણને સમય મલે અને પ પછી બધા આપડે અ ભો જન કરવાની સમયે એક જગ્યા બેસીને જમીએ, એકબીજાના વિચારો સાંભળીએ. દિલ અ આખો દિવસ આપણે શું કર્યું? શું નઈ? અ એ એકબીજાના માટે આપણે સાંભળીએ કે આ આપણા દિનભરની જે દિનચર્યા હતી એમાં કયા કયા આપણેે કામો કર્યા અને શું રહી ગયા એની ચર્ચા કરીએ અને બીજા દિવસની આપણેે શું તૈયારી કરવાની છે. એના માટે વિચારણા કરીએ તો આ ભોજનનો સમય કેટલું કિંમતી હોય છે.
હા નહી બહુ કિંમતી હોય છે. અને તમે કીધું જે તા જે, કે આપડણે હાઉસવાઈફ છીએ તો હા હાઉસવાઈફ નું કામ તો ક્યારેય પૂરું નથી થતું, સવારે આગ ખુલે ત્યારથી લઈને રાત્રે સુએ ત્યાં સુધી અ બસ કામ જ ચાલતું રહે છે, બસ આ જયારે જમવા બેસીએ બધા જોડે ત્યારે શાંતિથી જમીએ છીએ, અને શાંતિ થી આપણા વિચારો છે, આપણી વાતો છે, એ ત્યાં આપણે સાંભળે મૂકીએ.
બિલકુલ, અને મારી તો શું ટેવ છે ખબર છે. કે મારે, જે પણ મતલબ વસ્તુ જોઈતી હોય. કે લાવવાની હોય કે લ અ જે પણ મતલબ નેક્સ્ટ ડે નું જે પણ પ્રિપેરેશન હોય, જેમકે હવે કાલે છે ન મારે આંખોમાં બહુ જ દુઃખ આમ થોડ આંખો ખેંચાય છે, તો મારે તનાવ થાય છે તો મને આઈટેસ્ટ કરાવવા માટે જવાનું છે. તો હવે જયારે મારા હસબન્ડ આવશે તે અમે જમવા બેસીશું ત્યારે જ હું બધી વાતો કહી દઈશ કે મારે કાલે ત્યાં જવાનું છે, હું કેટલા વાગે જવાની. તુ તો તમે ઘરનું પણ ધ્યાન રાખજો. ફોન કરજો, છોકરાઓને છોકરાઓ એકલા હોય તો, અને જો હા આપણા વડીલો કોઈ ઘરે ના હોય તો પણ, તો પણ થોડું ધ્યાન રાખતા રેજો તો એ પ્રમાણે જો આપણે જે પણ આપણે બીજા દિવસની પણ કોઈ તૈયારી હોય છે તો અને ક્યાંક, જવાનું હોય છે લગમાં કે કોઈ કોઈના ઘરે કોઈ ફંક્શન હોય તો પણ એ આગલા દિવસ બેસીને આપણે વિચાર કરી
હા નઈ સાચું કીધું તમે મારી પણ એવું જ છે ગમતી વખતે જ શું શાંતિ થી બેસેલા હોય આપણે વાતો થાય તો એ એ વાતો બધી ત્યારે જ ની પકળે છે અને હા અને આજ, કાલ તો છે ને શું કે હલો હા, હા, આવે છે ને હા તો એ એવું જ છે કે જમવા બેસીને ત્યારે જ આપણને બધી વાતો પણ યાદ આવે છે અને આપણે જે વાતો કરવી હોય ને એ જ આપણો ફ્રી ટાઈમ હોય ને તો ત્યારે જ આપડે આપડી વાત પણ મૂક કી શાઈકીએ છીએ અને આ હાઉસ વાઈફ ને આમ તો ટાઈમ મળતો નથી મેં તમને પહેલા કીધું સવાર થી સાંજ ક્યાં નીકળી જાય છે ખબર જ નથી પડતો, આમ પણ મને આમ લાગે છે કે લોકો આમ સમજે છે કે ઘર પર રહીને અ એ લોકો આપણા આપણા બારામાં મતલબ આમ કે આરામ જ તો કરે છે.
બિલકુલ. કુલ એવું નથી કે જો એ એવું છે કે ઘર અ હાઉસ વાઈફ નું કામ છે ને એ આંધું કામ છે એ કેટલા બધા કામ કરે છે જો તમે ને કોઈ એની જગ્યાએ કોઈ બીજા ને હાયર કરીને જોઓ એને કેટલો પગાર આપવો પડે એટલે આખું બહાર ની જાય કે એટલું પગાર અ જો ઘર આપણે જયારે જમવાનું રસોઈ બનાવીએ છીએ ત્યારે આપણે કૂક છીએ જયારે આપણે વડીલોની સેવા કરીએ છીએ ત્યારે આપડે એક નર્સ છીએ જયારે આપણે છોકરાઓને ભણાવીએ છિએ ત્યારે આપણે એક ટીચર છીએ અને જયારે આપણે અ ઘરનું બધું હાઉસ હોલ્ડ કરીએ છીએ ત્યારે પણ આપણેે બધું બધું જિમ્મેદારી થી બધું કામ ક્યાં કોઈ ક કઈ વસ્તુ કઈ જગ્યાએ મૂકવાની ઈ બધુ બધી જિમ્મેદારીથી આપણે કામ બજાવવીએ પછી આપડે જયારે માર્કેટનું કામ કરી ઈ પણ વધારે એ એના માટે પણ જો તમે કોઈ એને હાયર કરો તો તમને એનો પગાર આપ આપવો પડે તો પચાસ હજાર પણ ઓછા પડી જશે મહિના
હા, મતલબ આપણા ઘર ના બધા કામ આપડે કરીએ છીએ રસોડું, બાળક, સફાઈ, કપડા બધું જ આપણે મહેનજ એકદમ સરળ રીતે કરી લઈએ છીએ. અને સૌથી મોટી વાત આ કે કામ ની કોઈ રજા જ નથી આપણને
બિલકુલ અને જોને આપણેે જો આ આ આપણે જો આપણે એક દિવસ માટે આપણે બીમાર થઈ જઈએ કે આપણ આપણને એક દિવસ માટે ક્યાંક જવું હોય તો બધાને કેટલું હોય કે સાચવવું પડે છે કે હા કાલે તો ટિફિન મને બનાવાનું છે છે કે અ આમકે કાલે બાળકો ને મને વા જવાનું છે કે આજે હા કાલે બાર બાળકોનું બધાનું કામ મારે કરવાનું છે તો એ પ્રમાણે જો આપણે એક દિવસ માટે એબ્સેન્ટ થઈને જોવાનું અને ઘરમાં જ રહેવાનું એબસેન્ટ થઈને ઘરમાં જ અને કોઈ વસ તો ને હાથ નહી લગાવવાની તો પછી ખબર પડે
હા ભઈ તમારી આ વાત ખરી છે. પણ આપણું મન નથી માને ટાઈમે ખબર તમને. ભલે આપડે આ ઘરમાં બેસીને રહીએ કે ભલે ખરેખર આપડે કોઈ કામ થી નીકળ્યા હોય પણ આપડું ધ્યાન એ ઘર માં જ હોય છે ક્યારે બે વાગી ગયા હશે છોકરાઓ આવી ગયા હશે ત્રણ વાગી ગયા હ થી એ લોકો જમ્યા છે કે નથી જમ્યા આપણું ધ્યાન એમાં જ હોય
બિલકુલ આપડી દિનચર્યામાં જ આપણે એટલા વ્યસ્ત થઈ છીએ ને આપણે આપણું કામ એટલે સાદ સાદગી થી અને એટલી જિમ્મેદારી થી આપણે નિભાવીએ છીએ ને કે કોઈને એની અ બિલકુલ બી એની કાળજી ન- થી હોતી કે આપણે આપણા એમાં કેટલું બધું કામ કરી રહ્યા છે. તે એની કોઈને ભાન જ નથી રહે તો
હ નહી ખરેખર કારણ કે આપણું છે ને રૂટીન બની ગયું છે કે, દસ વાગે આ કરવું છે, બાર વાગે આ કરવું છે, પાંચ વાગે આ કરવું છે અને એ આપણું આમ રૂટીન ના હિસાબથી જ ચાલે છે અને આપણું ટાઈમ ટેબલ ના હિસાબથી જ ચાલે છે આપણને એ વસ્તુની ટેવ પડી ગઈ છે.
બિલકુલ સાચું કહો છો તમે અને આપણે જો અ અને આપણને રોજની આદત છે કે આપણે કયું કામ ક્યારે કરવાનું કેવી રીતે એટલે આપણને બધો ભાન છે કે ક્યારે આપણને મોટર ચાલુ કરવાની છે પાણી ભરવાનું છે ટંકી ભરવાનું છે. હ કે પૌધા- ણી આપવાનું છે કે આપડ કોઈ પણ ઘરમાં જે એપ્લાયન્સીસ છે. વોશિંગ મશીન છે, કુલર છે, એસી છે. એનું મે મેન્ટેનન્સ ક્યારે કરવાનું છે બધી જ વસ્તુઓ નુ આપણને બરાબર કોઈ એક વગર કીધા આપણે આપણા માઈન્ડમાં બધું સેટ છે કે ક્યારે કઈ વસ્તુ તો નો કેવી રીતે ખ્યાલ રાખવાનો છે. ત્યારે આપણે છોકરાઓના કપડા છે ઇસ્ત્રી કરીને મૂકી દેવાના છે સ્કૂલ ના અલગ મૂકવાના છે હવે જયારે વે વેકેશન પડી ગયું એટલે મેં તો બેગ સ્કૂલ ના કપડા બધા ધોઈને પ્રેસ કરીને સા સારી રીતે એમની અલમીરામાં મૂકી દીધા છે. અલગ અ જગ્યા મૂકી દીધા છે જયારે ફરીથી જયારે સ્કૂલ ઓપન થાય તો આપણને બધું અ શોધવ શોધવાની જરૂર નહી પડે એક જ જગ્યા સારી રીતે ગોઠવીને મૂકી દ તો આપણેે આપણે આપ આપણું કામ બઉ જિમ્મેદારીથી અને ક્યા શું કરવાનું ક્યારે કરવાનું એ બધાનું આપણને વ ગર અલારમે એ બધું આપણને એલર્ટ છે.
હા, નહીં બરાબર વાત કીધી મતલબ આપણી એક આ જિમ્મેદારી પણ છે અને મને આમ લાગે છે કે હાઉ હાઉસ વાઇફ હોવું એ પણ એક ફૂલ ટાઈમ જોબ જ છે ઘણી વાર તો લોકો એની કદર પણ નથી કરતા છે ને ઘર ઘર હાલો હા ઘરે જ તો હોઈ છે. એવું કહી દે છે આપણને પણ એ લોકોને નથી ખબર કે આપણે કહી દે છે આપઘરમાં રહીને કેટલું કામ કરીએ છ કેટલું જિમ્મેદારી બધી લઈએ છએ એ બધું આપણેે જ કરતા હોય છે ઘર પણ સંભાળવું પણ એ સહેલું નથી આખું ઘર આપણા પર ચાલે છે. અને ઘરના દરેક અ સભ્યની પસંદ અલગ-અલગ હોય છે એ પણ આપણેે જા લઈને ચાલીએ છીએ કોઈ મીઠું ખાય, કોઈ તીખું ખાય, રસોડામાં જ અડધો દિવસ તો નીકળી જાય છે આપડો પણ કોઈ આપડી પ્રશંસા નથી કર ને કોઈ બોલતું પણ નથ
હા પણ જો આના માટે તો એવું છે કે થોડી-થોડી કોઈ વત આપણને પેમ્પર કરે પ્રશંસા કરે તો આપણું મન પણ લાગ્યું રહે અને આપણને ઉત્સાહથી કામ કરવાનું મન થાય કે ના જો હા એમ
કેટલી ગરમી મા રસોલેસ આજે શું બનાવ્યું આમ કરીને અને એમાં આપણે ગરમીમાં બનાવીયે છીએ એમાં આપણે થોડુંક આપણને કહી દઈ ને કે આજે જમવાનું ભલે સરસ બયનું કે આજે તું આમ સરસ દેખાય છે, તું આજે કઈક નવું કર્યું તો પણ તો પણ આપણને ખુશી થઈ જાય. અને આપડે હરખથી બે કામ એ ચ કરે.
હમ્મ, બિલકુલ સાચું કહો છો તમે પણ હવે શું છે કે પણ કોઈ-કોઈ દિવસ તો જો એ લોકો પણ આપણી બહુ જ પેમ્પર કરતા હોઈએ છીએ મારા તો જો છો કરાઓ છે ને જેમ કે કોઈ પણ ડેઝ હોય પણ હું એમને કહું છું કે આના માટે કોઈ કે વુમનસ ડે એનું કઈ એનું ઈતઝાર કરવાનો નથી હોતો કે એજ દિવસે તમને અ ખાલી ફોટો પડાવવા માટે કે ફોટો મૂકવા માટે કે આ આપણી માટે કોઈ સરપ્રાઈઝ ગોઠવે છે, તો ખાલી એજ દિવસે નય પણ જો રૂટીન ના દિવ કોઈક નવું નવા દિવસે કે કોઈ એકદમ અચાનક થી તમે એમના માટે કઈ કરો ન તો પણ એ પણ બહુ મહત્વનું હોય છે.
મહત્વનું છે સાચું કહ્યું તમે, તો ખાલી બે ના દિવસે તો બધા જ કરતા હોય છે. તમે આડે દિવસે અમને કરો, તો આપણને કેટલું સરસ લાગે.
બિલકુલ સાચું કહો છો તમે, તો જ
જે આવે ને તો આવીને અ તુર કોરે કોઈ કો વાર આમ કહી દે ને અરે વા તું કેટલી સુંદર દેખાય છે, આજે અલગ દેખાય છે, તો પણ આપણને કેટલું સારું લાગે તો ફટાકથી આપડણે ગ્લાસ ભરીને લાવીએ છાય બનાવીએ.
બિલકુલ સાચી વાત છે, એટલે થોડી. થી આપણને હા પ્રશંસા ની જરૂરત બધાને હોય છે, એટલે થોડી પ્રશંસા કરે તો આપડણે બહુ જ કાળજીથી આગળનું કામ કરે. કરી શકીએ છે.
હા, હા એવું હોય જ છે, કારણ કે આટલું આપડે કામ કરીએ, એની તો આટલું તો આપડણે કરી જ શકીએ કે આપણને કોઈ બે પ્રથા હા રિઝર્વ કરી શકીએ
બિલકુલ ચાલો પછી, આપડે મળીએ આપડી તો હવે
વાતો પૂરી નથી થવાની, હા એજ એજ આપણે એક બીજાની ખરી લઈએ, હા ચાલો મળી હા જય શ્રી કૃષ્ણ.